હલો....
જય શ્રી કૃષ્ણ બહેન.
જય શ્રી કૃષ્ણ બેન.
હું પણ મજામાં છું. તમે કેમ છો બેન.
આમ.... હુ હું બી મજામાં છું. આજ આપને શું વાત કરશું.
આજ આપણે દૂધથી ભણવાવાળા પ્રોડક્ટ પર વાત કરીએ.
સાચી વાત છે. મને લાગે છે. કે આ આ દૂધ અને દૂધથી બંના પ્રોડક્ટ આ આપણી રોજની જિંદગીનો ખૂબ મહત્વનો ભાગ છે.
એકદમ બિલકુલ હા બિલકુલ સાચું કહો છો. તમે દૂધ તો નાના નાના બાળકોથી લઈને. મોટામાં માણસ. માનસ સુધી બધા માટે ફાયદાકારક છે.
અમારા ઘરે રોજ સવારે. દૂધ વાલો તાજું દૂધ લેને આવે છે. પછી એને ઉકાલીને રાખી દઈએ છે.
સાચું ક છો તમે બેન મારા ઘરે પણ એવું જે થાય છે. મારી મમ્મી હંમેશા કહે છે. કે ઉકાલેળું દૂધ પીવું જોઈએ.
પીવું જ પડે ને.
હું મોટા ભાગે‌ ગાયનું દૂધ પીએ પીએ છે. ક્યારે ભેંસનું દૂધ પન લઈને કારણ કે એ ઘણું જાડું હોય છે.
સારુ છે.
એકદમ સાચું કહો છો તમે તમે સવારે દૂધ
આપલી આવાજ નહી આઈ મને ગરમ દૂધ